હલો કેમ છે મજામાં
હા હું પણ મજામાં તમે
બસ મજામાં બેઠા બેઠા ટીવી જોતી હતી મે બધી શું કરે તું અત્યારે
બસ કોઈ ખાસ ન જો ન્સ્ટાગ્રામ પર થોડા રીલસ જે હોતી તથી ખબર જને પડે લગભગ કલાક જેવું થઈ ગયું
અરે મારી સાથે પણ એવું જ થાય છે ને હ બી ફોન લઈને બેસ એવું લાગે કે પાંચ મિનિટ માટે કોન હાથ માં લઈએ અને પછી ક્યાં સમય જતો રહે છે કલાક બે કલાક એ તો ખબર જ નથી પતી
હા એ એ વાત મારી સાચી આમ પહેલા તો કેવું હતું કે મોબાઈલ માત્ર ખાલી વાત કરવા માટે જ હતો હવે તો આખું જીવને મોબાઈલમાં આઈ ગયું છે
હા બધી જ વસ્તુઓ બેંકિંગ શોપિંગ કોન્ટ મીટિંગ બિલ પેમેન્ટ બધું જ અત્યારે તો ફોનથી થઇ જાય છે
હા એ વાત સાચી તમારી પણ એમાં કેવું થ કે જેટલા ફાયદા પણ છે ને એટલા નુકસાન પણ છે ખાસ કરીને સોશિયલ મીડિયા પર વધારે
હા એ વાત તમારી એકદમ સો ટકા સાચી છે જેમ કે ઘણા લોકો સવારે આખ ખુલતા જ પેલા વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ચેક કર્યો છે એ આદત ખોટી કહેવાય
મારે પણ એવું જ છે હું પેલા કેવું કરું કે અલાર્મ બંધ કરું ને હું સીધું જ ઇન્સ્ટાગ્રામ જ ખોલી દઉ
સાચી વાત છે પછી તમે આ ટેવ બદલી કે નહી
હા મેં ટ્યુબ બડલી પછી મે છે ને નક્કી કર્યું કે સવાર પેલા પાણી પીવાનું થોડું ચાલવાનું અને પછી જ ફોન જોવાનું શરૂઆતમાં તો થોડું મુશ્કેલ લાગ્યું પણ પછી કેવું થયું કે આમ આદત પાડી ને તો પછી છૂટી ગઈ મારી
ના પણ આ તમે બહુ જ સારું કર્યું હું પણ પ્રયાસ તો કરી જ રહી છું કે ક્યારેક લાગે છે કે ફોન પર પાંચ મિનિટ પણ રહી નઈ શક તું પ્રયાસ કરું છું પણ એવું થઇ જાય કે ના ના હજી તો જોયો જ નથી લાગ પાંચ મિનિટ જલો બસ મને જોઈ લો ફોન વગર રેવાતું બી નથી
હા એ વાત તમારી સો ટકા સાચી અને અત્યારે પણ એવું જ થાય એમ ડિજિટલ આદત છે પણ થઈ જાય ગણી વાર વધારે ટાઈમ આપડો પાસ અનેમે સૌથી વધારે કઈ એપ વાપરો રો છો
એમ તો જો વોટ્સઅપ તો રોજ વાપરવાનું કારણ કે એમાં તો કોઈના ને કોઈના મેસે જે ઓફિસમાં કામ હોય એટલે સૌથી પહેલા પછી ઇન્સ્ટાગ્રામ છે યુટ્યુબ છે ફેસબુક છે પણ ફેસબુકું બહુ ઓછું જોઉં છું એમ
તો તમને યુટ્યુબ પર શું જોવાનું વધારે કોમેન્ટ
હું છે ને યુટ્યુબ પર પેલા બ્લોગ્સ આવે ને વધારે જોઉું કુકિંગ ના ટ્રાવેલ ના પછી નવી ટેકનોલોજી ના અને ક્યારેક કોમેડી વિીડિયા બી જોવું તને શું ગમે
મનજ છેને સૌથી વધારે આપડે સ્કીન કેને ખૂબ જ ટુટોરિયલ આવતા હોય છે પછી રેસીપી અને કોઈ મોટિવેશન વિડીયો હું વધારે જોઉં છું પણૌ સાચી વાત કહુ તું રીલ્સ જ સૌથી વધારે સમય લઈ લે છે
હા એ વાત છે એકિલ પૂરી થાય ત્યાં સુધી તો બીજી આવી જાય પછી ત્રીજી અને ચોથી તો આપણને એમ થાય કે બસ હવે મુકું મુકું પણ એવી આવે ને રીલ અને રીલ પણ બધી એવી આવે કે આપણને એટલો બધો રસ પડે ને કે જોતા જઈએ જોતા જ જઈએ અને એમાં જેટલો બધો સમય જતો રહેે ને તે આપણને ખ્યાલ જ નથી રેતો
ત્યારે તું છે ને આમ એવું વિચારીને બેસુ કે અત્યારે છે ખાલી બે જ રીલ્સ જોઈશ એમ તો પછી કલાક ક્યાં થઇ જાય ને ખબર જ ના પડે.
સોશિયલ મીડિયા ની ડિઝાઇન જ એવી થઈ ગઈ છે કે આપડે
હા એ પણ પણ બીજી બાજુ ત્યાંથી પણ આમ ઘણી બધી વસ્તુ આપણને નવી શીખ વા મળતી હોય છે. કેમ કે મારે એક ઓળખી તી ઇન્સ્ટાગ્રામ પરથી એક છોકરી છે ને એક ઘરેલું કપડા વેચે ને અત્યારે બો સારું કમાઈ રહી છે.
હા એ વાત તમારી એકદમ સાચી અત્યારે ઇન્સ્ટાગ્રામ છે ને એના પર લોકો સારો ધંધો પણ કરે છે જેમ કે મારી પણ આવી રીતે સર્કલ માં મિત્ર જ એ ઘરેથી કેક બનાવે છે આખો એનો બિઝનેસ છે ને ઇન્સ્ટાગ્રામ પર ચલાવે છે એને એટલે આમ કે સોશિયલ મીડિયા કઈ ખરાબ નથી તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ ના આપડે એ મહત્વનો છે આવી રીતે કરીએ તો એટલું સારું છે ઘરે બેઠા કેક બનાવે અને ઇન્સ્ટાગ્રામ પણ આવે એડ કરી ને એ બધું કરે તો એને એટલા બધા ક્લાયન્ટ થઈ ગયા છે ને
એકદમ સાચી વાત કીધી તમેં પણ અત્યારે તો ઘણી વાર કેવું થાય છે કે ફેક લિંક નો ઓનલાઈન વિસે પણ એટલું બધું વધી ગયું છે ને તમે એવું કઈ સાંભળ્યું છે?
હા હમણાં જ મેં છે ને મારા એક સંબંધીમાં જ એવું થયું હતું કે મેં મારા એક સંબંધને ઓટીપી આપી દીધો હતો. પણ સારું થયું કે મા નસીબ સારું હતું કે તરત બેંકને જાણ કરી મેં એટલે નુકસાન ના થયું મને એમ કે હશે એમને કામ તો મેં એમને ઓટીપી આપી દીધો પછી મને એવું થયું કે મારે એક વાર મારે બેંકમાં કેવું જોઈએ તો મેં તરત મારી બેંકમાં જઈને જાણ કર દીધી ને તો એમણે અ જે વસ્તુ અ હતી નાના ત્યાં થી રોકી દીધી
હાચી વાત છે ને ઓટીપી પાસવર્ડમ યુટીપી એ બધું છે ને તમારે કોઈને પૂછ્યા વગર એકદમ નહીં આપી દેનું કેમ કે આજકાલ કેવું છે કે ફેગ ડિલિવરી ના મેસેજી એટલા બધા વધી જતા હોય છે બેંક કોલ બેંક માંથી પણ એમાં તમને ફેંક કોલ આવી જાય તો આપણને આમ એ વસ્તુથી રસ આવી જાય ને આપણા અજાણ નંબરની પણ લિંક હોય ને તો આપણે ક્યારે તમારે છે ને શેર નહી કરવાની કોઈને
હા એ વાત તારી સાચી વાત છે. તારા ફોન માં સ્ક્રીન લોકને એવું છે કે નહી
હા ફેસ લોક અને પીન બંને છે તમારામાં
હા મેં પણ છે ને ફિંગર પ્રિન્ટ લોક રાખ્યું છે મારે સેમસંગ નો ફોન છે તો મારે છે ને ફિંગર પ્રિન્ટ ચાલે છે તો પછી મેં છે ને ફિંગર પ્રિન્ટ લોક જ રાખી દીધૂ અને આજકાલ ફોનમાં એટલું બધું ડેટા હોય છે ને કે પછી આમ સુરક્ષા રાખવી બી જરૂરી છે એટલે પછી મેં કીધુ પીન અગર કોઈને ખબર બી પડી જાય તો જતો રે ફિંગરપ્રિન્ટ તો આપણે જ્યાં સુધી ના કરે ત્યાં સુધી કોઈ ખોલવાનું જ નથી ફોન નું લોક
હા એ વાત તો મારી એકદમ સાચી એમાં કેવું થાય કે આપડે ફોટા જ તો પછી આપણે અલગ અલગ કોઈ ભી એમ દસ્તાવેજો ડોક્યુમેન્ટ બેંક ની અપોયુ આમ બધું જ અત્યારે ફોનમાં હોય એટલે આપડે છે ને સુરક્ષાનું બો ધ્યાન રાખવું પડે.
સાચી વાત છે તો તું એનો બેકઅપ ને બધું રાખે છે.
હા ગૂગલ ફોટોસમાં પણ એમ કયું હતું કે એક વખત મારા જૂનો ફોન છે ને બંધ થઈ ગયો તો પણ ઘણા બધા ફોટા હતા ને બચી ગયા અને ત્યારથી હું છે ને બેકઅપ રાખવાની ટેવ પાડી દીધી છે મેં
ના તો સારું કર્યું આ બહુ સારી ટેવ છે. મારે પણ ઘણા ફોટો એક વખત ગુમ થઈ ગયા હતા પણ પછી સમજાયું કે બેકઅપ એ વખતે મને સમજાય્યું કે બેકઅપ કેટલો મહત્વનો છે કારણ કે એ વખતે મને આવું કઈ ખબર નથી કે આવી રીતે આપડે આપડા ફોટો સેવ કરી શકીએ કે ગૂગલ ફોટોમાં સ્ટોર કરી શકીએ તો મેં નવા ફોનમાં કાર્ડ નાખ્યું ને ચાલુ કર્યું તો ઘણી તો કેવું તય મારે કોન્ટેક પણ બધા સેવ કરેલા જતા રહ્યા બધા નંબર થી આવવા માંડ્યા અને બેકઅપ તો ફોટાનો ને બધો જ જતો રહ્યો
બરોબર તો તમારા વોટ્સઅપ ગ્રુપ કેટલા હશે અંદાજે
હજી તો મેમે ક્યારે કર્યા ન‌ઇ પણ જો ને ઘણા સંબંધી પરિવારના છે. ઘણા ઓફિસ ના કામ ના છે ઘણા મિત્રો ના છે. એમ કરીને કદાચ વીસ ત્રીસ કે એનાથી તો વધારે જશે અડધા તમે મ્યુટ કરી નાખ્યા છે પછી આખો દિવસ બતા છે ને નોટિસ
સાચી વાત મારામાં પણ એવું જ હી એ તો છે ને આખો દિવસ આમ નોટિફિકેશન જ આવતી રે
હા અને નોટિફિકેશન છે. ને ખરેખર બઉ ડિસ્ટ્રેક્ટ કરે આપણને આપડ તો કામ કર તા હોય ને વાગે ને ટન ટન એટલે આપણે થ શું હોશે મેં તો ઘણી એપની નોટિફિકેશન જ બંધ કરી દીધી.
હા એ બહુ સારું કર્યું કે કેવું થઈ ગય કે ફક્ત કોઈ એમ જરૂરિયાત. ની નોટિફિકેશન મે પણ એવી રીતે જ ઓન રાખેલી છે.
હા બરોબર છે. તારા સ્ક્રીન ટાઈમ કેટલો હોય છે. દિવસનો.
મારે કેવું થાય કે ઓફિસ ને એવું બધું ક ચાલુ હોય ને ત્રણ ચાર કલાક. થાય પણ જો રોજા આવું કેવું કઈ આવે ને તો સાત આઠ કલાક તો થઈ જ જાય છે.
સાચી વાત છે. મારે બી બચો ને એટલો છે. જો ઓફિસમાં હો ને તો મારે ઓફિસમાં ફોન જમા હોય છે. એટલે ઓફિસ ખાલી લંચ બ્રેક માં મળે અને સાંજે નાનું ટી બ્રેક જેવું હોય. એટલે કલાક દોઢ કલાક મળે પણ પછી જે ઘરે આઉને. થાય કે આખો દિવસ ફોન જ નહી જોયો ફોન જ નહી જોયો. પછી ઘરે આવ્યા પછી ત્રણ ચાર કલાક હોએ છેને એમાં શનિ રવિ હોય એટલે તો દસ દસ બાર બાર કલાક. સિરીઝ જોવાનું મૂવી જોવાનું. એ બધું પછી તો મેં શું કર્યું સ્ક્રીન ટાઈમ જોયું આવું બધું. તો મારો રિપોર્ટ જોઈને જો તો ચોકી ગઈ.
હા એ વાત સાચી તમારી કે ક્યારેક આમ ફોન બતાવે કે આજે તમે છ કલાક. આમ ચાલીસ સેકન્ડ પેતાલીસ સેકન્ડ વાપર્યું પછી આપણને જોયા પછી વધારે અફસોસ થાય.
હા એટલે જ ને હવે તો મેં શું કર્યું છે, એક નવું ફીચર આ ગયું છે ફોનમાં. કે તમે ઓટોમેટિકલી છે. ને તમે એપમાં લિમિટ મૂકી શકો. તો મેં તો ઇન્સ્ટાગ્રામ મા ને દિવસમાં મૂકી દીધું છે. આમ પિસ્તાલીસ મિનિટ થી કલાક સુધીની લિમિટ. સેટ કરી દે એટલે જેવું લિમિટ પૂરી થઈ જાયને એટલે મને તરત છે. ને ઉપર રિમાઈન્ડર ને એક મેસેજ આઈ જાય કે તમે તમારા આજના. અ પ્રમાણે તમે તમે આટલું ઇન્સ્ટાગ્રામ યુઝ કરી લીધું
બરોબર પણ તો એ વસ્તુ કામ કામ કરરેે છે. ખરી એમ રિયલીમાં.
એમાં કેવું છે. ક્યારેક છે ને હું સાથે જ એને ઈગ્નોર કરી દઉં છું. પણ ઓછામાં. છું યાદ તો આવે આપણને. કે ભાઈ તમારે વધારે થઈ ગયો છે એટલે ખબર પડી જાય કે આજે આપડણે વધારે વાપરી દીધું છે. પણ બઉ વધારે ઈચ્છા હોય જોવાની તો પછી મેને ઈગ્નોર કરી નાખું.
હા એ વાત સાચી એમાં એટલી વસ્તુ આપણી અંદર આમ જાગૃતિ લાવવી ને એ પણ બહુ જરૂરી થઈ ગઈ છે. અત્યારે તો.
સાચી વાત છે. પણ એક સાચી વાત કહું ને તો ક્યારેક આમ લાગે છે કે લોકો સોશિયલ મીડિયા પર જેટલા ખુશ દેખાય છે, ને એટલા હકીકત માં હોતા નથી.
હા એ વાત તો તમારી સાચી લોકો અમે સારી સારી. સ્ટોરી સ્ટેટસ ફોટોસ મૂકતા હોય છે. સોશિયલ મીડિયા પર પણ એ લોકોના જીવનમાં ઘણી વખત કઈક ઊંધુ જ ચાલતું હોય છે.
હા બધા બસ ખાલી એ એવું થાય કે અમુ પણ સોશિયલ મીડિયા લોકો દેખાડો કરે છે. જાણે આવી સ્ટોરી મૂકી તો લાઈવ હું પણ આવી સ્ટોરી મૂકું કે હું પણ અહિયાં ગઈ હતી પોતાની લા જિંદગી બધા છે. ને સોશિયલ મીડિયા ઉપર આમ ઉઘાડી કરી દે છે.
હા એ વાત તમારી સા
હા. શું બીજું રસોઈની તૈયારી થઇ ગઈ?
ના બસ એ કરવા તું જ મેં કીધું લાવ તમારો ફોન આવ તો વાત કરી લઉ પછી જઉં મેં કીધું
ર નાના નાના બનાવી લો બનાવી લો
હ ને એવું પછી કરું તમને શાંત થી નવરી પડીને હને ચાલો આવજો